જય શ્રી કૃષ્ણ મકલભાઈ
જ શ્રી કૃષ્ણ જ શ કૃષ્ણ
શુ હાલ છે.
મજામાં છું તું કેમ છે ભાઈ
ગામડાનું જીવન અને શહેરનુનાજીવન વિશે ચર્ચા કરવાનું છું.
હમ ભ એ તો બહ સરસ વિજાય છે. અને એનો પોતાનો ફાયદો અને ગેરફાયદો છે
પેલે આપણે ગામડાના જીવન વિશે વાત કરીએ અને ગામડાનું જીવન કેવું લાગે છે.
ગામડા ન જીવન ખુબ શાંત અને કુદરતી લાગે છે. ત્યાં શિધ હરિયાણી પ્રછું પ્રદૂષણ હોય છે.
હા ગામમાં લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. અને એકબીજાને મદદ પણ કરે છે.
હુમ સાચું ગામના લોકો વચ્ચે પેમ સકાર અને એકતા વધુ જોવા મળે છે આપણ ને
પરંતુ ગામમાં કેટલીક મુશ્કેલી પણ હોય છે.
હા એ તો છે છે ભાઈ જગ્યા સારી હસ્પિટલ ન મડે મોટી શાળાઓ રોજગારી તકો હોય. ઓછી હોય છે કઈક લોકોને રોજગાર નહી મળી એ કઈક બાળકોને ભણી નથી શકતા હોય ક કોઈ કોઈ સારું હોસ્પિટલમાં જને તેનો ઈલાજ નથી કરાવી શકતા ગામ પ્રોબ્લેમ તો હોય છેબધા
હા મેં તને મારા જ ઘરના એક પ્રોબ્લેમ બતાવ છું. અ એ જે મારા દાદા હતા ને
હુમ
હા થોડું જયારે પણ ચાલે ને તો એનું એવું થાય કે એને સાસ બોલવા લાગે
હા
એ હા એ જય્યારે એને થયું તો એ ડોક્ટરને બતાવવા માટે ગયા તો ડોક્ટર તો પતા નથી થાય કે શા માટે થાય છે.
હુમ એટલું ભણી નઈ હોય ડોક્ટર
હા એ ગામના ચાર પાંચ ડોક્ટર ને દેખાવ્યું પણ કોઈ પણ ડોક્ટર એ નથી બતાવ્યો કે કે વા થાય છે હા તો તેજ માટે મેં મારા દાદા ને અહં શહેરમાં લઈને આવ્યો હ કારણ કે શહેરોમાં બઉ બધા વેલ ક્વોલિફાઈડ ડોક્ટર હોય છે એ લોકો આપણા પરામર્શથી ચેકઅપ કરીને હા કઈ રીતે સાસ ખૂલે છે પતા કર્યો અને બરાબર થી ઇલાજ કર્યો એજ ફાયદો સહાર નો છે અને ગામનું એ નુકસાન છે કારણ કે ગામમાં ના કોઈ હોસ્પિટલ બરાબર હોય છે અને બાળકોને ભણવા માટે પણ અમુકશાળાઓ ના હોય
હમ એટલે તો કીધું ભાઈ શાળાઓ નાને કેટલાક બાળકો ભણતા ના હોય કેટલા બાળકો છોટા વર્ષથી જ કામ કર દેને જેમ કે એ ફમમાં પરેશાની હોય કે કઈ કઈ છોટા બાળકોને પપા ના હોય પિતા ના હોય કઈ મા ન આવે એટલે બચપન થી જવાબદારી લવી જોઈ
હમ હવે આપણે અ શહેરમાં અ શું શું નુકસાન અને શું શું ફાયદો છે એના વિશે ચર્ચા કરી
શહેરમાં શું ભાઈ શહેરમાં તમે શિક્ષક બની જાય આરોગ્ય બની જાય દહને રજગ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે ટેકનોલોજી કેટલી સારી મળી બ અ બદલી છે તમને કામમાં નથી મળ્યું એ
હમ એટલા જ ઘણા લોકો ગામડામાં શહેરમાં રહેવા આવે છે
હમ હ હ જેટલા કેટલા ગામડા કેટલા ગામડા લોકો લોકો ભાવ હમ એ એમ કું છું એ હું લમાં એયા આપણે સર વાનું લ નથી જીવન ગો લે છેટના જી શહેરમાં નહી જ ટેકનોલોજી ઉપ્ વાર કરી
હા સારી નોકરી અને વધુ તકો માટે લોકો શહેર તરફ આકર્ષાય છે
હમ તોમકે તને અમને નામ મળે નથી નોકરી તો શું કર ભાઈ એને તો આવું જ પડશે શહેરમાં આવીને જેવું જેટલા મળશે તે એટલામાં રહેવાનું પણ બહુ સ્ટ્રગલંગ પરંતુ શહેરનું જીવન ખબ વયરસ તો હોય છે એ તો છે
એકદમ સાચું કીધું ભાઈ ટ્રાફિક અવાજ પ્રદુષણ એવી શરીરની મોટી મોટી સમસ્યાઓ છો જયારે આપડે સવારનોો સમય હોય જયારે બધા લોકો કામ પર જતા હોય કે સાંજ ન સમય જયારે બધા લોકો ઓફિસથી ઘર આવતા હોય એ સમય તમે જોશો ને તે શહેરોમાં એટલા ટ્રાફિક લાગશે ને. કે તમે અ જે કોઈ ઈમરજન્સી માં કઈ જવાનું હોય કે હોસ્પિટલ જવાનો હોય તને રસ્તા નહી મળે એવું જ સ્થિતિ થઈ જાય
હમ શહેરમાં શરની ખૂબ કિમત હોય છે.
હમ.
હ દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હોય છેવા શહેરમાં તો કોઈ જેમનાથી લેવા દેવાનું નથી આપણે આપણામાં જ રહેવાનું
હા અ જયારે ગામમાં જીવન થોડું શાંત અને ધીમી ગતિ ન હોય છે ને
હા ત્યાં લોકો કુદરતીની નજીક રહે છે ને એટલે વા ત તમને સવાર ઘણા લોકો જાય ત્યાં તો ઘણા લગભ સવેરે સવેરે ઉઠી જાય ચ ચાર પાંચ કલાક ચાર પાંચ વાગે ઉઠી જાય શુદ્ધ હવા વાતાવરણ લઈને ખેતમાં ચલી જાય હ કુદરતી હોય છે એટલે થ હ ચાલે છે
હા ગામમાં તો ખેતી એ મુખ્ય વ્યવસાય હોય છે ને
હા સાચું આપ જે અમમેદખે છેીએ ભ
અ શહેરોમાં લોકો વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે જેમ કે આઈટી થઈ ગયો બેંકિંગ થઈ ગયો ઉદ્યોગ અને વેપાર એવા બધું ફિલ્ડ એ શહેરોમાં થાય છે
એ આાવ બુ હોય છે
અ શું ગામના બાળકોને પણ અ સારી શિક્ષણની અ તક મળવી જોઈએ
અ ભારતમાં ગુણવતા શિક્ષિત મળવું જોઈએ પછી તે ગામમાં એ તો હોય કે શ
હા ટેકનોલોજી કારણે ગામોમાં પણ ઘણો વિકાસ થયો છે આજે આપણે જોઈએ તો
હમ હા હવે ગમોમાં પણ મોબાઈલ અને ડિજિટલ સેવા ઉપલબ્ધ થઈ રહી છે
છતાં જોઈએ તો ગામની સાદગી આજે પણ લોકોને આકર્ષક કરે છે
હમ સુવિધાઓ પણ લોકોને પસંદ આવે છે
જો તારે પસંદગી કરવી હોય તું ક્યાં રહેવાનું પસંદ કરશે ગામમાં ક કેરમાં
હું તો ભાઈ કામ માટે તો શહેરમાં રહીશ પણ શાંતિ માટે પસાર કરવાનું પસંદ કરીાય
બહુ જ સરસ જવાબ છે ભાઈ હું પણ બંને જીવનના સારા, પાર્સોને
હમ, કેમ કે ગામ ગામમા જેટલી, શાંતિ મળે એટલી શહેરમાં, તો ક્યારેક પણ મળી એટલેમા
અને શહેરમાં બંને રહેવાનું જોઈએ, કારણ કે ગામ અને શહેર બંને દેશ દેશના વિકાસ માટે જરૂરી છે.
હા, એ તોું જ નહી, ભાઈ તો જોઈએ, એકદમ સાચું કીધું
આજે, આ ચર્ચા ચર્ચાથી આપણને સમજમાં આવ્યું. અ કે ગામ, અને શહેર મનુષ્યના જીવનમાં, બંનેનું એક ઇમ્પોર્ટન્સ હોય છે. જો, આપણને હ જો આપને મહેનત કરીને પૈસા કમાવવાનું છે, અને બહુ મહેનત કરવાનું છે. તેના માટે આપણને અ શહેર બેસ્ટ છે, કારણ કે ત્યાં આપણે મહેનત કરીશું, તો હા, અને જો આપણને પોતાના જીવનમાં શાંતિ જોઈએ, કે આપણને બઉ બધા જે ટેન્શન નહી, લેવાનું તો તેજ માટે આપણા ગામ બેસ છે, ત્યાં થોડું ખેતીમાં મહેનત કર કરવાનું હા, અને અ પછી, ત્યાં શાંતિનું જીવન, જીવાનું પણ ત્યાં થોડું સુવિધાનું આપને કમી થશે
તો હ એટલે તમેડો શહેરમાં જાવ, એટલું કમાવ કે તમને આરામથી શાંતિથી સારી રીતે જીવી, શકું અને તમને કઈક થઈ, તો ભાઈ છું, જ ડોક્ટર ને દેખાવ શકે સારું ડોક્ટરને દેખાડી શકી, અને તમારો ઈલાજ કરી શકીએ અગર- એટલું, ત શહેરમાં જાઓ, અને એટલું કમાવો કે ભાઈ આપણે શ્વાસથને, તો કમ સ કમ સારું રાખવ
હા, નઈ સારું જો આપણને પોતાનું, જીવનને બનાવાનું છે, તો આપણને મહેનત કરવું જોઈએ અને તે મહેનત ન આપણને જો, પૈસા જોઈએ, તો તેના માટે જો આપણા હાલ છેને, એ બેસ્ટ
હા, એ તો સારું છે, ભાઈ કેમકે, તમને શહેરમાં કમાવટ આવ્યો. તમને શહેરમાં દસ દસ હજાર, ગ્યાર હજાર મળશે. હવે, તમને બાર કલાક કામ કરશું, તો કઈ વન આપે ભાઈ, કે ભાઈ, તો તમારું શરીર પણ બડ છે. તમથીદમ સારું ડોક્ટર ને દેખાવને, તમારો ઈલાજ પણ નથી, કરી તરો પરિવાર પણ નથી, ચલાવી શ તમારો એટલે આવું, તો ભાઈ પડીને તમાર પોસ્ટ અછી, ર અને સારી જોબ મળ અ તમ કમાવો તમા શસ પણ તમને સારુંખ તમને કક થાય સારી ડોક્ટરને દેખને ત તુરંત સહી થઈ જાય
નહી નહી બહ સારી કર્યું તારો આભાર તું મને બતાવ્યો ચાલો પછી મળીએ જય શ્રી કૃષ્ણ
હમ જય શષ ચાલ ચ બાય